હલો.
હાલો.
કેમ છો મિત્ર?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ બસ મજામાં કેવું ચાલુ રહી છે.
ચાલી રહ્યું છે એમ તો કોલે જ જવાનું પછી વરસાદ ના પણ વાતાવરણ છે એવું બધું છે. તમારું કેવું ચાલે?
બસ બસ બધું મજામાં. ઘેરે બધા કેવા છે?
ઘરે બધા સારા છે તમારે?
બધા સારા જ છે. તો મિત્ર આજે
હું એક ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યો છું તો તમે થોડો સમય આપશો મને? .
હા ચોક્કસ.
તો ટોપિકનું નામ છે ભારત મારી નજરે. . તો આજે આપણા શિક્ષકે ભારત મારી નજરે વિષય પર એવું બોલવામાં કહ્યું હતું મને જયયારે હું ભારત વિશે વિચારું છું ત્યારે મને ગરવ થાય છે. કે આપણે એવા દેશમાં જન્મ્યા છીએ જ્યાં વિવિધ ભાષાઓ ધર્મો સંસ્કૃતિઓ અને પરંપરાઓ હોવા બધા લોકો એકતા સાથે રહેવાનો પ્રયત્ન કરે છે. ભારતને વિવિધતામાં એકતા માટે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે. આવે છે અહીં દરેક રાજ્યની પોતાની ભાષા પહેરવેશ ભોજન અને સંસ્કૃતિ છે છતાં આપણે સૌ ભારતીય તરીકે એક રહીએ છીએ. . અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર આપણા ભારત દેશમાં રહે છીએ. કારણ કે ભારત દેશમાં એવા ઘણા બધા જોવાલાયક સ્થળો છે જ્યાં જે વિદષમાં નથી. વિદેશે માંથી ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવે છે. પરંતુ એમાં પણ કોઈ ફેરફાર તુ નથી કોઈ પણ જાતનું ભેદભાવ આપતું નથી અને જોવા જઈએ તો આપણા દેશમાં ઘણા બધા એવા મુસ મુસલમાનો છે જે બિંદાસ થી રહે છે એમને કોઈ પણ કોઈ પણ પ્રકારની દુશ્મની નથી અને બીજી વાત એ છે કે મારા મત મુજબ ભારત માત્ર એક દેશ ન થી પરંતુ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ પરંપરા અને બોલ્યોનો ખજા નો છે ઈમાલયના બરફા ચીત પર્વતોથી લઈને કન્યાકુમારીના દરિયા કિનારા સુધી અને કચ્છના સફેદ રન થી લઈને ઉત ત્તર પૂર્વના લીલાછમ પર્વતો સુધી ભારત કુદરતી સૌંદર્યથી સમુદ્ર છે અને આપણને ખબર જ છે ભારતનો ઈતિહાસ તો તો મિત્રો તમને ખબર છે એવો ઇતિહાસ
હા મિત્ર તમારી વાત સાચી છે અને તમે કહ્યું એમ કે ભારતમાં વિવિધતા સસ કૃતિ અને પરંપરાઓથી ભરેલો દેશ છે મારી નજરે ભારત માત્ર એક દેશ નથી પરંતુ અનેક ભાષાઓ ધર્મો વેશભૂષાઓ અને પરંપરાઓનું સુંદર સંગમ છે અહી ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી દરેક પ્રદેશના પોતાની આગવી ઓળખ છે અને ભારતનો ઇતિહાસ ખુબ જ ગૌરવ ગૌરવશાળી રહ્યો રહ્યો છે અને મહાન મહાન સ્વાતંત્ર્ય સેનાની તેઓ ના બલિદાન થી આપણને આઝાદી મળી
હ
અને ભારતનું વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્રીય દેશ છે અને વિજ્ઞાન ટેકનોલોજી કૃષિ શિક્ષણ અને રમત ગમત જેવા ક્ષેત્રોમાં પણ ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. તો ભારતની સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અને અહી દિવાળી, હોળી, ઈદ, ક્રિસમસ, નવરાત્રી જેવા તહેવારો સૌ સાથે મળીને ઉજવવામાં આવે છે તો આ એકતા અને ભાઈચારાની ભાવના ભારતની સૌથી મોટી શક્તિ છે
અને ભારતમાં જોવા જઈએ તો એક કૃષિ પ્રધાન દેશ પણ છે. જ્યાં લાખો ખેડૂતો દેશની અર્થવ્યવસ્થામાં મહત્વની યો ગદાન આપી રહ્યા છે અને સાથે સાથે યુવાનો નવનીતા અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છે, એ પણ જોવા મળે છે. અને માની મારી નજરે ભારત તકોનો દેશ છે કેમ કે કેટલીક સમસ્યાઓ જેમ કે ગરીબ, બેરોજગારી અને પ્રદુષણ હોવા છતાં ભારત સતત વિકાસના માર્ગે વધી રહ્યું એ જોવા મળે. ળે છે મને મારા દેશ પર ગર્વ છે, કારણ કે હું તેના ઉજ્જળ ભવિષ એની કામના કરું છું, અને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
ભારત તમે કીધું એ રીતે કે ભારતમાં અનેક લોકો જે વાસવાટ કરી રહ્યા છે જેમ કે મુસલમાનો એ લોકો આપણા ભારત દેશના બધા લોકો સાથે હળી મળીને રહેતા હોય છે, કોઈ જાતનું કોઈ પણ એવું હોતું નથી પરંતુ સારી રીતે બધા એક સાથે મળીને રેય છે. અને એજ ભારતની વિશેષતા છે. અને ભારતમાં જોવા જઈએ તો એક જ ધર્મ ન નથી પરંતુ અલગ અલગ ધર્મોના પણ લોકો રહે છે તો તમે શું કેશો મિત્ર?
હા મિત્ર તમારી વાત સાચી છે. અને બીજું જોવા જઈએ તો આપણા દેશમાં ઘણા મહાન રાજાઓ સંતો વિદ્વાનો અને સ્વાતંત્ર સેનાઓ જન્મ આપ્યો છે. . તેમના બલિદાન અને મહેનતના કારણે આજે આપણે સ્વતંત્ર દેશમાં શાંતિથી જીવી રહ્યા છીએ તેમનો ઇતિહાસ આપણને દેશ પ્રેમ હિંમત અને સત્યના માર્ગ પર ચલાવવાની પ્રેરણા આપી છે. . ભારત જોવા જઈએ તો આજે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણું આગળ વધી રહ્યું છે. આજનું ભારત શિક્ષણ વિજ્ઞાન અવકાશ સંશોધન ખુરછી. રમત ગમત. આરોગ્ય અને ડિજિટલ ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યું છે ભારતમાં એવું છે કે યુવાનો પોતાની પ્રતિભા થી દેશનું નામ ગરું બનાવે છે. અને તમે જેમ કીધું તેમ આપણા દેશમાં તહેવાર તો ખુબ જ. પ્રખ્યાત છે ખુબ જ સુંદર હોય છે. જેમાં તમે જેમ કીધું તેમ દિવાળી હોય હોળી હોય ઈદ ક્રિસમસ નવરાત્રિ. અને જાત જાતના તહેવારો ઉત્સાહ થી ઉજવવામાં આવે છે. આ તહેવારો આપણને. પ્રેમ એકતા અને ભાઈચારાઓ શીખવેે છે. અને બીજું એ છે કે ભારતનું ભોજન ભારત ભારતનું ભોજન એ પણ દુનિયાભરમાં પ્રચલિ છે દરેક રાજ્યની પોતાની અલગ અલગ વાનગીઓ છે. જેમાં ગુજરાતનું ઢોકળું અને પંજાબનું સરસોનું સાગ દક્ષિણ ભારતની ઈડલી ઢોસા. રાજસ્થાનની દાળબાટી. અને બંગાળની મીઠાઈઓ વિશ્વભરમાં જાણીતી . આ વિવિધતા ભારતને વધુ પ્રશિષ્ટ બનાવે છે. પરંતુ બીજું જોવા જઈએ તો મિત્ર આપના દેશ સામે કેટલાક પડકારો પણ છે. જેમાં ખુબ વધુ વસ્તી પ્રદુષણ બેરોજગારી, ટ્રાફિક, ગરીબી, અને પર્યાવરણ જેવા પડકારો હજુ પણ છે. પરંતુ જો દરેક નાગરિક પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવે કાયદાનું પાલન કરે અને દેશના વિકાસમાં યોગદાન આપે તો આ પડકારો સામે પડ પડકારો સામનો કરી શકાય છે, અને એ આપણા પર જ આધારિત છે, મિત્ર કારણ કે આપણે એક એક વ્યક્તિને જવાબદારી છે. મને ભારતની સૌથી સારી વાત એ લાગે છે, કે અહી વિવિધતા હોવા છતાં લોકો સાથે મળીને રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે કહી શકાય કે ભારત આપણા માટે ગર્વનો વિષય છે, તો તમે શું કે છો મિત્ર
હા મિત્રો મારી નજરે પણ ભારતની સાચી તાકાત તેનો લોકો છે, ખેડૂતો ખેતરમાં મહેનત કરીને દેશનું અન્ન ઉત્પન્ન કરે છે. સૈનિકો સરહદ પર રહીને દેશની સુરક્ષા કરે છે, શિક્ષકો જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે, ડોક્ટરો લોકોના જીવન બચાવે છે. મજૂરો, વેપારીઓ, વૈજ્ઞાનિકો, અને યુવાનો પણ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે, તો દેશની પ્રગતિ પા છળ કરોડો લોકોની મહેનત છપાયલી છે, અને ભારત આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. તો અવકાશ, સંશોધન, ડિજિટલ સેવાઓ, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રમાં ભારતે વિ શ્રવના પોતાની અલગ જ ઓળખ બનાવી છે. અને ભારતીય યુવાનો પ્રતિ પ્રતિભા સમગ્ર વિશ્વમાં માન્યતા મેળવી રહ્યો છે. તો આજે આ દર્શાવે છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. પરંતુ મારી નજરે ભારત સામે કેટલીક સમસ્યાઓ પણ છે, ગરીબી, બેરોજગારી, પ્રદૂષણ, શિક્ષણ અને સામાજિક અસમાનતા જેવી સમસ્યાઓ હજુ પણ અસ્તિત્વમાં છે, તો તમે શું કેશો?
મિત્રો એ તો છે જ પરંતુ એ દરેક કે નાગરિકની જવાબદારી છે, તો આપણે એક એક વ્યક્તિ આપણે સુધરતા જઈએ તો આખો દેશ પણ સુધરી શકે છે. મારો દેશ મારી ઓળખ અને મારો ગર્વ મારી નજરે ભારત એક એવો દેશ છે, જયાં ઇતિહાસ, સંસ્કૃતિ, પ્રગતિ, માનવતા અને એકતાનો સુંદર સમન્વય જોવા મળે છે, મને ગર્વ છે. કે હું ભારતનો નાગરિક છું મિત્રો અને દેશના વિકાસમાં મારું યોગદાન આપવાનો હું હંમેશા પ્રયાસ કરીશ અને તમે એટલો સમય આપવા બદલ હું આભાર માનો છું, તમારો
હમ હાર